હા હા શું છ બોલો બસ બસ મજામાં મજામાં મજામાં. કઈ ન અહિયાં થોડું જોઈન્ટ પેઇન છે મને.
એવું. તમને. તમે બી અને ઘરમાં કેવી તબિયત અને બીજા બધા ને.
બીજા બધાને તો શાંતિ છે.
સરસ સર આ તો અમારે તો આ મારા મમ્મીને ધૂળથી ને. એલર્જી છે ઘણી દવાઓ ટ્રાય કરી પણ કોઈ ફેર ેફાર જોવા જ નતો મળતો.
બરાબર મારે પણ એવું હતું મેં છે ને ઘણી. પેલી એલોપેથી ની દવા ટ્રાય કરી હતી પણ મને કશું થયું નતું તમે આયુર્વેદિક દવાઓ ટ્રાય કરી જોઑ એમાં કદાચ ફાયદો થાય. મને થયું થોડું એટલે.
હા મારે કઈ ફેરફાર જ જોવા નતો મળતો. એને તો બી આમ ભલે ને એલોપે. થી દવા લે. તો પણ જયારે ઘર સાફ કેવું કઈ. કામ કરે ને. તો ધૂણ ના લીધેને. શરદી ચાલુ જ થઈ જાય અને એ પણ પાછી બે દિવસ રે. અને આપડે તો દિવાળી વ. વખતે તો ખબર જ છે.
હા હા.
સાફ સફાઈ કરવાનું ને બીજા બધા ધોવાના વાસણ ને બધું કામ કરવાનું આવે. એટલે એ ટાઈમ આવે ને એટલે એને આમ. ઘણી શરદી થઈ જાય તકલીફ. કવું પડે.
બરાબર છે.
તમે જે આયુર્વેદિક નું કીધું ને એવું જ અહીંયા અમારે એક બાજુમાં જોડે બે્રેસ.
હમ.
તો એમને આમ આયુર્વેદિક ના એક ડોક્ટર છે ને સારા છે મોકલીશ તમને એડ્રેસ એવું. તો. એમને મને એડ્રેસ આપ્યો હતો, કે અહં જજો ડોક્ટર સારો છે, તમને આમ સારી સારવાર કરી આપશે. તો અમે ત્યાં આમ દવા લેવા. ગયા હતા. ભાઈ મહિના પહેલા જ ગયતા પણ દવા ની અસર આમ સારી થઈ છે. હજી સુધી પણ આમ એક વાર શદી નહી થઈ, હમણાં વચ્ચે જ ઘર સાફ કર્યું આ દસ દિવસ પહેલા મમ્મી ના માં એવું કઈ આમ શરદી નું લક્ષણ કેવું કઈ જોવા નથી મળ્યું.
હા, આયુર્વેદિક દવાઓ ન ઘણો આમ ધીરે ધીરે અસર થાય પણ ઘણી અસર થતી હોય છે.
એ આયુર્વેદિક દવાઓ તો આમ સારી કેહેવાય,
હા અરે આખો ગ્રંથ છે, આપડે આયુર્વેદ માટે તો
ભારતની આમ પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિઓ પર આધારિત
આ હા અરે આપડે આ શરદીમાં કાઢો પીવો અને નાસ્ બધું ક્યાંથીય છે, આયુર્વેદ
હા, પણ આ દવાઓ પછી મોસ્ટલી આમ કેવી જડીબુટીઓને ઔષધીય છોડ ને મૂળ હોય એના પ્લાન્ટના ફળ છે, એના બીજ છે એવા આમ કુદરતી પદાર્થો માંથી જ બનાવવામાં આવે છે.
હા
અને આયુર્વેદમાં તો આમ માનવામાં આવે છે, કે શરીરમાં વાત પીત અને કફ નામના ત્રણ દોષોના સંતુલન થી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
હા બરાબર
હા, અમારે ત્યાં પણ આપડે એક વાર બીએસસીમાં હતા ને ત્યારે વર્કશોપ હતી તો મેડમ એક વચ્ચે આવ્યા હતા અમારા ચાલુ વર્કશોપમાં જ આવ્યા હતા બધાને બેસાડીને એક ફોર્મ ભરવડ આવ્યું હતું. કે તમને કોઈ વાત પિત કફ નું કઈ એ તો નહીિ અને એમાં કઈક પ્રશ્નો પૂછ્યા હોય કે તમારામ આ લક્ષણ જોવા મળે, છે કે નહી તમારા માં દેખાય છે, અને અમારે ટીક કરવાનું હતું અને એના બેઝિસ પર જે લક્ષણ અંદર અમે ટીક કર્યા હોય ને એના બેઝિસ પર અમને કહેતા હતા. તમને આ વાત પી છે વાત છે, પીત છે કા તો કફ છે મારામાં તો કદાચ વાત અને પીત આયા હતા,
હા.
હા અને આમ જોઈએ તો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ અને રોગોની સારવાર સ્વાસ્થ્ય જાળવવા માટે કરવામાં આવે છે
હા એમાં કેવું છે કનસેપટ એવો છે કે તમારે આહારમાં જ દવા હોય એમ તમે જે આહાર રોગ થાય માટે થાયને પછી એ મટાડવાનું કોઈ તમને રોગ થાય જ નહી એમ તો એ જે આપો આહાર હોય છે ને એમાં જ જ મતલબ કે દવા હોય છે.
હા અને આપડે તો આમ નેચરલી આપણેે પેલેસથી દાદા દાદી ને એ લોકો પણ આમ આપડેને શીખવાડતા જાય કે તુલસી છે કે આદુ છે કે હળદર છે આમળા છે અશ્વગંધા અને નીમ જે નોર્મલી આપણને ઘરની આજુબાજુ મળી જ રહેશે. એવી વનસ્પતિઓ માંથી પણ આપણે આમ સારી એવું રોગ મટાડી શકીએ છેએ અને આવી ઔષધિઓ ન આમ આયુર્વેદમાં પણ ઘણું મહત્વ છે.
હા હા અ એમાં અ જોઓ ને આપડે જયારે તાવા આવે બરાબર અત્યારે અત્યારે તો બધા પેરાસિટામોલ તરત લઈ લેતા હોય છે. પણ આમ આપણને અ તાવ આવે તો દવા લીધા લેવાની જગ્યાએ જો આપડે જે આયુર્વેદમાં અમુક ઔષધિઓનો કાળો કે એવું કશું પીધું હોય કે એવું કઈ બનાવીને પીવા કીધું હોયને તો વાર લાગે પણ પછી તમને એક વાર તાવ મટે ને ફોર એક્ષામ્પલ આપણે કએ લીમડું આપણે લઈ લએ હોય છે ચૈત્ર્ર મહિનામાં લીમડા તો આખું વર્ષ જ તાવ ના આવે પછી એનો કોઈ સવાલ જ નહી તાવ આવવાનો.
હા અને અમારા તો કેવું મારા પપ્પા તો પેલા લીમડાના ફૂલ આવે ને એનો જ્યુસ બનાવીને આમ પાણી કરી કરીને પીવડાવતા હતા. એલે હાલ તો સારું રહેશે એવું કઈ તાવ વાવ આવતો નહી બહુ ખાસ. વર્ષે એક બે વાર બીમાર પડે બાકી તો વરસ આખું સારું રે.
હમ્મ
અને આ દવાઓ કેવું છે શરીરની રોગપતિકારક શક્તિ વધારવામાં અને આરોગ્ય સ સુધારવામાં ઘણી મદદરૂપ થાય છે આપડે. અને આયુર્વેદિક દવાઓના આમ ઘણા ફાયદા છે તે કુદરતી ઘટમુકોમાંથી પહેલે તે બનેલી હોય છે.
હા હા.
આડઅસર એ લોકોની બહુ ઓછી હોય છે. અને આપણેે તો જે પેલી ટેબ્લેટને આપણે નોર્મલ દવાઓ જે લઈએ છીએ ત્યારે તેને અમુક વાર તો ઘણી આડત જોવા મળે છે જેમકે વાળ ખરવા લાગે છે. જો તમે કન્ટિન્યુ લેતા હોય તો. અને એવી પણ બીજી ઘણી આડઅસ સારો જોવા મળે છે.
હા અને આયુર્વેદમાં અ કેવું હોય કે એવું બધું ઓછું જોવા મળતું હોય છે.
હા અને આયુર્વેદિક દવાઓ માત્ર રોગની સારવાર જ નહી પરંતુ સમગ્ર શરીરના સંતુલન અને સ્વાસ્થ્યને જાળવવા પર ભાર મૂકે છે. ખાલી રોગ જ નહી મટાડતું. પણ જે શરીર ને અંદર બીજી જે હોય રોગો એને પણ મડા મટાડવામાં મદદ
હમ્મ પછી એવું પણ કેતા હોય છે ને કે અ જમવાનો ટાઈમ એક ફિક્સ રાખવો જોઈએ. પછી ક આટલા ટાઈમ આટલા અ વાગ્યા પેલા નહી જમવાનું આટલા વાગ્યા પછી નહી જમવાનું એમ. તો એનું કારણ હોય છે. કે અરું જે અ ચેતા તંત્ર અને તમારું પાચન તંત્ર છે એ મતલબ આમ રિલેક્સ થઈ જતું હોય છે તો એ પાચન મા બહ પછી એની ઉર્જા બરબાદ થાય એના કરતા એવું કે આટલા સમય પેલા નહી જમવાનું એમ અના પાર એટલા
હા.
જમીલ લેવાનું પહેલા જમીલો
હા જુ ને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ હંમેશા નિષ્ણાંત જે એક્સપર્ટ હોય ડોક્ટર એની સલાદ થી જ લેવો જોઈએ એને સલાહ અનુસાર જ લેવો જોઈએ. આપડે કેવું અમુક વાર નહિ કોઈ એ દવા આપીને કહી દીધું કે બે ટાઈમ લઇજોને. ત્રણ ટાઈમ લેજે એટલે મટી જશે પણ બધાનું શરીર એક સરખું તો હોતું નથી એવું બધાનું અલગ અલગ હોય છે હવે જો તમે મરજી પ્રમાણે લેશો તો પછી એની આડઅસરય પાછી જોવા મલે
હા
હા કોઈ એક્સપર્ટ ડોક્ટરે આમ સજેસ્ટ કરેલું હોય તો જ તમે દવા લો તો એમ સારું રે અને એમ એમ પણ કહી શકાય કે આયુર્વેદિક દવાઓ આપણા પ્રાચીન જ્ઞાનનું અમૂલ્ય ભેટ છે.
હા એ તો સાચી વાત
હા ને આવી આયુર્વેદિક દવા નો ઉલ્લેખ આપણા વેદોને ગ્રંથોમાં પણ લ ખાયલો છે પેલેસથી
અને અ લોકોને અત્યારે ને આયુર્વેદિક ઘણું બધું કાઢ નાખ્યું છે કે આયુર્વેદિક ચવનપ્રાસ પછી અ આયુર્વેદિક અંદર ઔષધ જે ગુણો હોય એવું જામ અને એવું બધું કે અત્યારે માર્કેટમાં જે સિન્થેટિક મળે છે એના કરતા આવું આયુર્વેદિક હોય તો વધારે સારું એમ
હા અને પહેલાના જમાનામાં તો કેવુ ખબર અતાર તો બધું સિસ્ટમ આઈ ગઈ ટેકનોલોજી ના લીધે પન પેલા તો આમ કોઈનો પગ બગ ભાંગે તો પણ આવી રીતે આમ આયુર્વેદિક દવાઓથી જ આમ સાજો કરી દેતા હતા
હમ્મ
હા અને જો અમે બી એસ સી માં હતા ને ત્યારે અમારે એક મેડમ હ હતા એક વાર ડાંગ સાઈડ ગયા હતા ટુર જેવું જ હતું તો આમ જતા હશે તો મેડમને અચાનક આમ હા મા કંઈક વાગી ગયું તો લોહી ની કળવા મડયું તે જે ગાઈડ જે છોકરો કે એ આયો તો ને એમની જોડે તો એને એમને ખાલી પેલા જોયું ગાઈડે એ લોકો તો જંગલ વિ સ્તાર માંથી બીલોંગ ક હોય એટલે એમનેબ હોય, કે કઈઝડું બ જડી બૂટીથી શું ફરક પડશે તો એ છોકરા એ ખાલી પાંદડું લઈ ઘસી અને એમના હાથ પર લ કરી આપ્યું. તો એનાથી એમનું આમ દર્દ પણ ઓછું થઈ ગયયો લોઈ વહેતું પણ બંધ થઈ ગયું,
બરાબર કેટલું અ કેવું આમ સારું કેવાય એમ અને જે એ જે લોકો હોય છે, ને જે જંગલમાં હોય છે નેને એમ તો જડી જડીબુટીઓ વિશે અને વનસ્પતિ વિશે એવીવી વસ્તુ ખબર હોય, ને કે આપણને બેી આમ અચંબો લાગી જાય એમ
હા બહુ નોલેજેબલ હોય છે.
હા
હા, અને ભણતરમાં પણ એનું ઘણું મહત્ત્વ ત્યારે તો ભણતરમાં પણ એનું આમ આવે છે, એમ
આખું સબ્જેક્ટ આવે છે, ને આખા આયુર્વેદિક ડોક્ટર જે હોય છે, આયુર્વેદિક ડોક્ટર અલગ હોય છે.
હા એટલે આમ સારી બાબત કેવાય જો તમે આયુર્વેદિક દવાઓ વધારે પ્રિફર કરો, તો તમારા શરીર માટે સારું કહેવાય. એલોપેથી કરતા વાંધો નહી, તો હું તમને એડ્રેસ મોકલીશ તમે બતાવી આવજો ડોક્ટર ને સારું ડોક્ટર છે, સારું સારું સારું